કેમ છો? હું પણ મજામાં છું. તમે કેમ છો? બસ મજામાં. કેવું ચાલે બીજું બધું?
બસ સારું ચાલું છે. તમારું કેવું ચાલે?
બસ ચાલ્યા કરતું છે કામકાજ. તમે કવો નવ જૂનું?
હમ હા આટલી ગર ગરમીમાં શું નવું જૂનું ભાઈ. એક જ બધું ચાલ્યા કરે આમ તેમ કામ છે એ બધા જ.
હા એ તો છેજ છે જ કામ તો ચાલ્યા જ કરવાનું શું કરી.
હા એ સાચી વાત એતો ચાલવાનું જ છે. શું કે બીજું બધું?
એ જ બધું જ રોજનું એક કામ છે ઓફિસ પછી એ સાંજે પાછા આવી ઘરે એ ચાલે છે
હા એ તો રહેવાનું જ છે મારું બી જો ને એવું જ છે સવારે જઉ બપોર જમવા આવું પછી અડધો કલાક સુઈ જાઓ પૈસા સાંજે આવો ખાઈ પીને પછી પાછું એ જ થોડી વાર બજાતે ફરી આવો પછી કશેક ખાવા પીવા જઈએ એ તો પછી એ સુઈ જવા
એજ છે આપડું રેગ્યુલર આજ કામ ચાલયા કરે જો શું ચા રોજનું એક જ કામ છે.
હા એતો છે જ શું કરીએ.
આ રવિવારે તું ફ્રી છે હા હું ફ્રી છું બોલને કઈ કામ હતો કાઈ
નહી મેં તો ખાલી મોજ કેતા વાત મે કીધું કે ફરવા જ ઇએ કા ફરવા જાઓ. થઈ ને મુવી બૂવી જોવા જઈએ બીજું શું કરવાનું તારેને ઘર થી ને મા ઘર થી જીએ
જી બસે બઉ સમય થઈ ગયો ને ચાલી જઈએ હોય તો ગોઠવીએ કાઈ જવાના એે